હેલો
હલો
હેલો હા કેમ છો. હેલો
હલો હલો
હલો હા બોલો કેમ છો.
હા બોલ ને મેં
કેમ છો.
મજામાં છે, તમે
કરતા હતા. હા મજા મેશે શું બીગડી સાચી વાત છે. હ વ હાચી વાત શું કહીએ મેં તને હવે આપણે ખબર છે, રક્ષાબંધનન આવવાનું છે.
રક્ષાબંધન હા બોલો
હા આવું પેલું ભાઈ બહેનનુ રક્ષાબંધન આપ તમાને ખબર છે પેલું ભાઈ બહેન નો તહેવાર હોય.
હા બરાબર
બરાબર છે ને તો રક્ષાબંધન નામે તો કેટલી બધી આપણે ખરીદી કરીએ ને ભાઈ બહેનનું બહુ મસ્ત તહેવાર આવે છે. ભાઈ કેટલા ખુશ થાય છે. મેં પેલી આપણે કેટલી બધી તૈયારી કરીએ છ છેએ હે કે નહી
હા
તમારે પણ પછ છે ભાઈ કેટલા ભાઈ છે તમારે
હા
તમારે કેટલા ભાઈ છે. તમાર નેટવર્ક તમારે એક જ પ મારે ભી પેલા સગો ભાઈ એક છે કાકા દીક કાકા બાબા દીકરા છે, સાત
હા એ અમબુ
એટલે બધા ભાઈને હું રક્ષાબંધન પર બધા ભાઈને રાખી બાંધું હુ
આ બધા ને એક સરકું રાખવું હોય, ને
હા એ બ ભાભી માટે ભી લાવું છુ. હુ, હ લગ્ન કરેલા ભાઈ
હા હમણાં નોકરી છે કે ભાભી માટે પણ ભાભી રાખી એવુ
અ
આવે છે બજાર પર મળી શકે ભાઈ
કેટલી બધી સરસ સરસની અલગ અલગ તર રાખી હોવે કે નહી.
હા બરાબર ડાયમંડ
તો ભાભી ભાભી માટે બી લાવું છું પેલો ગોળો લાવું છું પછી પેલી અલગ અલગ મીઠાઈ લઈને જાઉં છુ. કેટલી બધી ખુશી આવે છે, આપણે કે આપણે રક્ષાબંધન આવવાનું આપણે મમ્મીના ઘેર જઈ જવાનું છે, કે નહી.
હા બરાબર
મેં તો પણ ખરીદી બી બહુ કરું છું રક્ષાબંધન પણ મને બહુ ગમે
અને એમ સલમાં પણ વધારે પડતું સસ્તું મળે રક્ષાબંધન ના તહેવારોમાં પણ જેમ કે દિવાળી પછી રક્ષાબંધન હોળી એવા તહેવારણમાં
આ
પણ વસ્ત સસ્તી મળે. હા.
સાાચી વાત છે.
લોકોક .
પેલી મો તોુ લાવો મારા ભાઈ માટે બહ આમ સસ્તી હસ્તી નહીં જોતી બહુ સરસ રાખી લાવું કે રુદ્રાક્ષ મોતી નહીં આવતો તમારે ખબર છે.
હા તે નય લાવવાની બીજી લાવવાની.
ત્યાં આવે ને એની આપણે ભાઈ માટે રાખી બાંધવા રુદ્રાક્ષ ન મોતી શું કરે આપણે ભાઈની બહુ આપણે રક્ષા રાખી છીએ ગમે તે જગ્યાએ જાય ને
હા બરાબર.
ગમે તે જગ્યાએ જાય ને તો આપણી ભાઈની બહુ રક્ષા કરે છે.
હા.
ને પેલી ભાભી માટે ગુંગળી વાળી છાંદની આવતી ને પેલે છાંદીની રાખી લાવં છું હું ભાભી માટે. તો અમે પણ જઈએ ને તો ભાભી બી બઉુ ખર્ચો કરે અમારા માટે.
હા આપડે કરીશું તો પછી એ લોકો પણ કરશે ને બધા. આપડે જ ના કરવું પછી એ લોકો પણ
નના હોય કે. આપણે નનેના હોય કે મોટા હોય તો બી ભાભી રક્ષાબંધન પણ આપણે માટે બહુ ખર્ચો કરે છે. મેં પણ જાઉં તો ખરીદી કરું પેલા ભાઈ માટે ગિફ્ટ પી લઈને જાઉં છું ખબર હ ત મને.
હા આમને હું પણ લઈને જ આવું ને બધું મો. અથવા ક તો કઈ પણ વસ્તુ કપડા એવું તેવું આપી શકી.
ને ગમે તેની તર અલગ અલગ તરની મીઠાઈ ભી લઈને જું છું. ભાભી પણ બિચારા કે તમે એટલું બધું લેને ના આવ તો બાકી મેં ભાવીને શું મને બહુ ગમે પેલો ભાઈ બહેનનો તૈયાર છે ને રક્ષાબંધન તો બહુ મજા આવે હવે. તો રક્ષાબંધન આવશે ને તો એના પછી તો દેખો ગણપતિ આવશે નવરાત્ર્રી આવશે, દિપાવલી આવશે કેટલા બધા તહેવાર આવશે. તો આપને કેટલી બધી ખુશિયા થાય. સારું કેવાય એટલું બધું આપડે આવે ને તહેવાર
પારમાં .
મહત્ત્વ કહેવાય એટલું બધું તહેવારો આવે ને આપણા માટે સરસ કહેવાય.
હમ્મ.
આપણે ખરીદી બી કેટલી કરીએ. ઘરનું કામ કરે ને કેટલી બધી ખરીદી કરવા જઈએ. પેલું કપડાં લાઈએ એવું લાવએ. સાચી વાત કે નહી? તમે પણ ભી તમે પણ બીધ લતા અસુને જતાા હસો ને.
હા જઈએ ને અમે પણ. છોકરાઓ ના કપડા એ બધું લેવા માટે.
સાચી વાત એ ર ને પેલું એમ શું કહીએ કે રક્ષાબંધન તો આપણે મમ્મીના ઘેર જ સારું લાગે ભાઈ આ ભાઈ બહેન આપણે ભાઈના સંગાતે.
હા બંને જ ના હોય તો બધાને ખુશી થાય.
સસરા માં કરી બાકી આપણે જેટલી આપણે મમ્મીના ઘેરે મજા આવે ને એટલી આપણે સાસરામાં મા જન આવતી
પિયર માં એટલી મજા
સાચચી વાત હ પયાર મે તો આપણે એક ભાઈ બેહેન મમ્મી ભાભી સાચી વાત છે
હા બોધા નામ ભય નહી
સાાચી વાત છે
મનોરંજન પણ ખાય એમાં બધું
સાચી વાત મને પણ મજા આવ્યો રક્ષાબંધન આવવાની તૈયારી કરું છું રોજ બજાર જાય ખરીદી બી ખરીદી પણ બહુ કરું છું મ તો ભાભી માટે બી સાડી આડી લઉં ભાભી પણ બી મારા માટે બી લાભ હો મેં પણ બી ભાભી માટે કપડાં લઈને જાઉં
હા બરાબર છે
હછી વાત કે નહી આપણે ગમે તે ટાઈમ ઉપર જઈએ તો ભાભી બિચારા આપણે ઉપર ખર્ચો કરે તો આપણે રક્ષાબંધન પર તો કરીએ હે કે નહીં
હા ન વંદન પર કરવું પડે ને આપડે પણ થોડું કરીશું તો એ લોકો પણ થોડું કરશે ને
હાચી વાત હૈ ના આપણે તો પિયર જઈએ તો ગમે તે ટાઈમ પર એ પેલા ખર્ચો કરીને આપણે તો રોજ ક જગ્યા કરવા જઈએ આપણેે તો રક્ષાબંધન પર જઈએ તો એ જ લઈને જઈએ ને ભાભી માટે તો ગી
હા હા દિવાળી પર અને રક્ષાબંધન મેનત તહેવાર છે ને તે્યારે જ આપ આપે છોકરાઓને પણ વેકેશન હોય ત્યારે
હા નાને આપણે રક્ષાબંધન હાચી સાાચી વાત હ હાજી વાત ના આપણે રક્ષાબંધનનો તૈયાર કેવો હવે આપણે એવો ભાઈ બૂન માટે જ છે ભાઈ ને કેટલી બધી ખુશી આવે રાખી રક્ષાબંધન આવવાનો તો ભાઈને કેટલી બધી ખુશી હશે કે પેલીમાં બેન આવશે બૂ ના આવશે છે સાસરા સિ આબશે ગિફ્ટ લાવશે હે કે નહી ભયવી બિચારો કેટલો બધો ખુશ થાય આપણા માટે હાચી વાત કે
ભપ ન જેને બહેનો અથી હોતે ને બહેન ની યાદ આવે જેને બેહેન હો ત તેને ભાઈ ની યાદ આવે
ને હું તો માના ભાઈની બહુ મેં તો માના સૌથી નેની છું ને તો મા ભાઈની બહુ લડકી છું
હા બરાબર
હું હેંગાથી નેની અચ તમર ભાઈ હા તો મા ભાઈ ની હ બહ અમે નહેનત પણ થયા ને તો એટલા બધા ઝગડતા હતા તો અમે એટલું બધું પ્રેમ બી છીએ અમારા ભાઈ બન માટે
એવું
ભાઈ રોજ દિવસ મેં બે ત્રણ વખત તો વિડીિયો કોલ કરે મારા માટે તે પેલુંબબ ગમે તે તો જેગ્યા બજાર જઈને તો મને વિડીયો કોલમાં કહેસે હતા શું લાવવાનું બધ તારે ઓ લાાવવાનું પેલું લાવવાનું એવું બતાવે ભાઈ મને અાછી વાત હૈ કે નહી હેલો હેલો.
બની સંબંધ.
હ, હાચી, હાચી વાત છે. ભાઈ બેનનો તો રિશતો એક અલગ જ કેવાય. હાચી વાતે કે નઈ?
ભાઈ બેનનો તો આપણે કહીએને તો કેવું આપણે આપણે ગમે તે સાસરીમાં હોય તો આપણે કે તમારો ભાઈ આયી ગયો તમારો ભાઈનો ફોન આયો. તો આપણે કેટલી બધી ખુશી હોવે નઈ. ભાઈ કે તો આપણું ભાઈનું નામ લેતો આપ દિલ ભરી જાય. ને મન તો માનો હું સવાતી ન તો માર ભાઈ મને બો એવું કરે બો લાડકવાય રાખેલી છે ને. તો મને એવું કરતો હોય ને. ફોન ઉપર બી મને બોઉ મજાક કરે માં હા. ફોન ઉપર ભી મા મારા હાથે બોઉ રમ ગમત કરે છે હુ તુ ક્યારે આવવાની છે. મેં તને લેવા આવું છું જીજાજીન કે તને મોકલે. તો પેલો મા ભાઈ પછી જજ હંગાતે બી બાત કરે મારી બૂનને બે બે દિવસમાં તે મૂકલો એવું કરતો હોવે. હ, મન બો યાદ આવી છે તું આઈ જ બે દિવસ માટે મળવા એવું કરતો વે. તો મને બી પછી બિચારો એવું કરતો હોય ને તો મારો બી મન થઈ જાય જાવાનું.
હા, પછી થાય ને આપડો મન પણ અને ત્યાં વળી બધા હોય તો પછી જવાનું મન જ થાય ને ત્યાં શું કરતા હશે, શું હશે એવું થાય ને મનમાં.
તહેવાર કેમ તો આપણે દિલ ભરી જાય એવું.
પછી?
ચલો હવે મૂકીએ પછી કરી કલ હ.
હા, ચલ.